હલો.
હલો.
બોલ.
કેવું ચાલે મજામાં?
બસ એકદમ, તું કે.
બસ યાર મજામાં હમણાં જસ્ટ તું બધું સ્ક્રોલ કરતી હતી ફોન તો મને આપડા જૂના બધા ફોટોઝ મળ્યા. સ્કૂલના ને બ
અચ્છા સ્કૂલવાળા
હા.
ઓકે.
તો બસ યાદ કર્યુ મે તુ ફોન કરી દઉં બહુ ટાઈમથી વાત બી નઈ થઈ તો.
અરે હા રે લાઈક બહુ ટાઈમ થઈ ગયો વાત કરે ભી લાઈક આ બધું કામ હોય છે એમાં મેર ન
હા એ જ ને અને સ્કૂલ પછી તો બધા એકદમ અલગ થઈ ગયા કે યાર મેળ જ નહી પડતો કોઈને મળવાનો કઈ
હમ્મ, હવે બધા પોતાના કામમાં એટલા બીઝી છે તો કોઈ જોડે મળવાનું બી નથી થતું અને જે આપડુ સ્કૂલ ગ્રુપ બધું છૂટું પડી ગયું.
હા યાર એ તો છે. બધું કેવી મજા આવતી હતી ત્યારે બધા જોડે હતા.
હા એ તો છે ભણવાનું તો થતું હતું જ જોડે તો કરવાની ફરવાની સ્કૂલે આવવાની જવાની બહુ મજા આતી એવી.
હા એજ ને તો યાર તું કે હવે બાકી કોલેજ કેવી ચલે છે તારી.
બસ એકદમ ભણવાનું તો ચાલ્યા કરે બટ સ્કૂલ જેવા ફ્રેન્ડસ નથી.
હા યાર એ તો રેવાનું.
હમ.
તો તું મને કદી યાદ કરે છે.
હા કરું બટ કામ ના લીધે ઓ છું. કારણ કે સ્કૂલમાં વસ્તુ અલગ હતી ને. સ્કૂલ માં. કેવું હતું કે ભણવા. નુ બઉ તમારે લિમિટેડ હતું તમે કરો ના કરો તો એટલું બધું ફરક નતો પડતો. તમે બીજું. એક્સ્ટ્રા કરિકુલર કે એવું. બીજ અલગ કામ કરી શકો.
હમ હમ.
પણ કોલેજમાં એવું ના હોય ને હવે તો મોટા થઈ ગયા ને એના કારણે કામની ઇમ્પોર્ટન્સ વધવી પડે.
તો મને બી એ થાય છે યાર કે બહુ જલ્દી જલ્દી મોટા થઈ ગયા આપડે.
હમ એ તો છે હમણાં એવું લાગત હતું કે હમણાં થોડા ટાઈમ પહેલા જ બોર્ડ ની એક્ઝામ આપીને હાલ જોવ તો કોલેજમાં આઈ ગયા.
તો બધું પતી જ ગયું મતલબ હવે તો અને હું તો હવે બસ મારું બનવાનું ઓલમોસ્ટ પતી જ ગયું છે હવે જોબનું ને બધું રેડી કરી છે.
તને યાદ છ અમમે લોકો ફસ્ટ. તો સેગન. બેન્ચિસ પર બેસતા હતા થર્ડ રૂમમાં.
હા હા. યાદ છે મને બધું એક એમનું ભોલી શકું હું.
તમારા તમારી બેંચિસ ની આગળ જ બેસતા હતા છ જણનું ફ્રેન્ડ્સ નું ગ્રુપ હતું અને બધા સ્ટોપર હતા. તમારે સિવાય.
જાણે તું બી હતો જવે એ તો ના બોલીશ.
એ લોકો કરતા તો બહુ ઓછો હતો.
તો બી હતું તો ખરા ને બસ.
હમ ને બાયોલોજી ક્લાસમાં મને ગમતું હતું ક કારણ તમે છોકઓમાં એવું થોડુંક નામ આવતું કે ના નાને આવડે છે.
હા બરાબર. મને બી બોલોજી ગમતું બટ ફિઝિક્સ કેમિસ્ટ્રી તો મ. ને બી ઓછું ગમતું યાર.
હમ ફિઝિક્સ તો સાવ નહિ બહુ ઓછું.
હા એજ ને પછી તને ખબર છે આપડા બધા સરને પ્રોફેસરને બી બધા સારા હતા હવે તો એમના જોડે બી કઈ બધું વાત નહી થતી ક્યારેક ક્યારેક ખાલી અમુક અમુક સરને વિશ કરીએ કે એવું બધું હોય ત્યારે થાય.
હા ઈવન હવે હું બી ખાલી આખા વર્ષમાં બસ બે જ વાર યાદ કરું બાકી ટાઈમ નહી મળતો ગુરુ પૂર્ણિમા પર અને એમના.
ટીચર્સ ડે અચ્છા હા બરાબર.
બાકી બાકી એમ ટાઈમ ના વડે. ને ટાઈમ મળે તો એવું યાદ ના આવે એમનું મગજમાં.
બરાબર હવે ક્યારેક ગોઠવીએ આપડ એવું હોય તો આપડું બધા ફ્રેન્ડ મળીને આવું હોય ને તો ફરી એક વખત સ્કૂલે જઈએ.
હા રાખી શકાય એવું. અગર શારટ રિયુનિયન ટાઈપ હા. મજા આવે બધા જોડે ભેગા થઈને.
હા બચા જૂના દિવસો યાદ કરી શકીએ ને.
ફરનું એવું નહી રાખો બટ એમ એક જે સ્કૂલ જે શહેરમાં આપડ સ્કૂલથી કે શર્મની કોઈ હોટ હોટેલમાં ખાલી રાત્રે બેસીને જમવાનું કરીશું અને જોડે જોડે વાતો બી થઈ જાય ને.
હા એ જ હા મજા બી આવે. કેવું
હમ હમ.
અને શક્ય હા બોલ બ
હા બસ એજ કે એવું કરી શકાય એના એ મજા આવે એ. કે એ ટાઈમે કદાચ એવું થઈ જાય કે વાત કરતા કરતા આપણને વધારે યાદ થઈ ગયું કે ના સારું હવે સ્કૂલ જોવું જ છે. તો એને એના એજ જગ્યાએ હોય એની એ જ સિટીમાં તો આપડે જઈ શકાય નવી નજીકમા
હા અને શક્ય હોય તો આપડે અમુક ટીચર્સને બી બોલાય છે જે આપણા ફેવરેટ હતા.
હા કેમ નહી ટીચર્સને તો ઈન્વાઈટ કરીશું ભેગા ભેગા સ્ટુડને ઈવન કોઈ સ્ટુડ હોય હવે તો અમુક ના કોલેજમાં મેરેજ ભી થઈ ગય હતો. એમને એમના પાર્ટનર સાથે. એ ભી તો થોડી ઇન્ટરેક્શન વધે સારું થય.
હા બરાબર છે તમે ગોત્યું કે નહી કોઈ પાર્ટનર.
ના ભાઈ આજકાલની છો કરરો ને ક્યાં કોઈ હાર ગમસ.
અચ્છા હા બરાબર છે એ તો છે. બધાને રેડ ફ્લેગ ગમે છે શું કરવાનું.
હમ. તારું શું છે સિન.
મારું હમણાં તો કઈ નહી ફિલહાલ તો એકદમ સિંગલ.
હમ હ.
મળે કોઈ તો જોઈશું ભવિષ્યમાં.
તને કદાચ ના મળે અમે છોકરાઓ કદાચ સારી જ છોકરી જો થઈ છે એટલે બ તારો ચાન્સ ના લાગે.
જા આવેવે હું સારી છોકરીઓમાં. જાઉં છું.
સ્કૂલમાં તો નથી આવતી, સ્કૂલમાં તો સાવ એટલે એકદમ બે આમ બે વરસ સ્કૂલમાં રહ્યા પણ એક બી વાર વાત કરી હોય તો જો આગળ બોલાયને કશું પૂછ્યું તો માંગ્યું બી નહી, ના એક પેન, ના એક પેન્સિલ, ના રૂલર કશું નહી.
અરે યાર તો એ તો એ ટાઈમ પર થોડીક નર્વસ થઈ જાતી તી ખબર છે તને.
નર્વસ પણ નર્વસ માણસ વરસ રહે બે વરસ રહે એટલું કેટલું બધું.
એલા પણ હું જયારે હું ઓલમોસ્ટ પહેલેથી છે ને લાઈક શું કહેવાય બોયઝ જોડે બહુ ઓછું ઇન્ટરેક્ટ કરતી એટલે મને થોડું શરમ આવતી ત્યારે.
હમ્મ.
તો પછી ધીરે-ધીરે થઈ ગયું, હવે અત્યારે તો વાત કરીએે છીએ ને હવે તો કઈ વાંધો નથી આવતો.
હા એ તો છે, બટ આ તો અત્યારે કેવું બસ ખાલી દૂર થી ફોન પર વાત કરવાનું થાય એ થાય, પણ સ્કૂલમાં જો તે વાત કરી દીધી હોત કે પછી મને કઈ ટોપિક સમજાવાનો હોત ને ઈ સમજાવી દીધો હોત તો વધારે સ એમાંય ફ્રેન્ડશીપ થઈ હોત તો આપણેે કઈક ઉ વધુ બધી યાદો બનાવી શકતા હોત.
હા એ તો છે, પણ કઈ હા કઈ નઈ તું આવી એટલે પછ છી આપડે જઈશું પછી ક્યાંક મસ્ત
હમ્મ. ગોઠવવું તો છે મારે બી બહું લાંબા ટાઈમ થી વિ ચાર હતો કે ગોઠવવીએ એવું કાઈક મજાનું બટ મેળ પડે એમ નતો.
હા કઈ નઈ, તું ફ્રી થવું તો મને કે જે આપણેે ગોઠવીશું કઈક મસ્ત.
હમ્મ હમ્મ કઈક સારું એવું ખાવું છે. હા ઘરે સારું એવું ખાવું છે એવું બી કરી શકાય બટ એ પછી રિયુનિયન લાગે નહી કે હું તો હવે હોસ્ટેલમાં રહું છું સ્કૂલ છોડ્યા પછી. તમને તો આવડત જોય જમવાનું મનાવ એવ કઈ ના નાસ્તાનો પ્રોગ્રામ એવો રાખે કે કોઈના કિચનમાં જાય આપણે ભેગું જમવાનું બને એવી રીતના હેલ્પ કરવાનું લઈક ચાર જણા હોય સ્કૂલ ના જે ફન્ડ છે જના ચાર જણા જમવાનું બનાવેય ચાર જણા ડાઇનિંગ સાફ કરે ગોઠવે ને એવું બધું તો. એ બી વધારે મજા
હા એ બી મજા આવે.
હમ્મ.
બરાબર. હા હું એ પૂછતી હોય કે ઘરે બધા હે.
બોલ બોલ.
ઘરે બધા મજામાં અંકલ આંટી
હા ઘરે બસ એકદમ મજામાં. તું કે તારે કેવું ચાલે? ઘરે
બસ મજામાં છે અત્યારે ફિલહાલ તો.
સ્કૂલનો ટાઈમ એટલો શું હું મિસ કરું છું ને વચ્ચે હાલ હમણાં કઈક હતું ને કઈક ગેમ વેમ રમવાની હતી, તો બસ એ ટાઈમે મે યાદ કરેલું હા. એ ટાઈમે યાદ કરે લુ, કે પહેલા તો કેવું હતું કે સ્કૂલેથી શું કેવાય, સ્કૂલે થી જઈએ તો તરત જ ત્યાં ત્રણ કલાક તો બસ ગેમ જ રમવાની સ્કૂલ ના બધા ભાઈબંધો સાથે. એટલે હવે એ વસ્તુ થતી નહી. હવે ત્રણ કલાક ની તો વાત દૂર, હરખી તીસ મિનિટ બી મળે તો વધારે છે.
એ જ યાર. એ તો છે, બધું સ્કૂલના દિવસો પાછા ના આવે કદી.
હા સ્કૂલમાં એવી ટેન્શન ટાઈમ મેનેજ કરવો, ટાઈમ કાઢવો ને
બરાબર છે. કઈ નઈ ગોઠવીએ ચાલ કઈક મળવાનું પછી.
હા, હા કેમ નઈ? મને વહેલું કેજે.
હા પાક્કું એવું હોય ને તો હું
હા બોલ.
હા એટલે એવું હોય ને તો હું છે ને બધું ડિસાાઈડ કરીશ કઈક અલગ બે તન જગ્યાઓને બધું જોઈ રાખીશ તને તો મેસ જ કરીશ તો તું આઈ એટલે જઈએ.
હમ્મ તને હોય શકે તો આપડા સરને બી બોલાવજે.
હા બાકુ બાકુ.
એથી કરીને અને કય કોઈ આપણામાંથી. કોઈ સ્કૂલ નું જે આપણું કોઈ ભાઈબંધ કે બહેનપણી હોય. કે ના કરે રે નારાયણ કદાચએના અમના ના ચાલજ હોય સારું કેરિયર માં. તો ત્યાં આપડે જૂના ગુરુજી મળી જાય. તમે બી કઈક. અ દિશા બતાયા કે કે શું કરું સુ. નહી તો કોઈના બી ભલું થઈ જાય.
હા હા હા હા હું આપણો. ગ્રુપમાં મેસેજ કરી દઉ એવું હોય તો.
હા હા ગ્રુપમાં મેસેજ કરી દે ને બધાને કઈ બી દે જે પછી અમુક લોકો હોય છે ને પાછા તેમને વાંધો આવે કે ના ટીચરને શું કામ બોલાવે ને આને તે તો એમને પેલા થી જ ના પાડી દેવાની કે એવું. તો આવતા જ નઈ તમે. હમ્મ. રિયુનિયન હોય તો પછી એ ટાઈમ એ. ટીચર નું આ હોવુથી શું ફરક પડી જાય.
હ હું તને કરું ફોન મને છે ને બ બેકગ્રાઉન્ડમાં ફોન આવે છે એટલે.
ઓકે કઈ વાંધો નઈ ચલ.
હા હું કરું તને ચલ બાય.